હા.
હલો. હલો, જય જીનેન્દ્ર, કેમ છો?
નથી આવતો મને. મારો આવે છે તમને?
હા, આવે છે. હલો, બોલો આવે છે અવાજ? હા, હેલો બોલો.
આવે છે અવાજ? મને આવે છે તમારો અવાજ. હેલો, હા બોલો. હેલો.
હલો મેમ, તમારો વોઇસ નથી આવતો, મારો આવે છે તમને?
હા, આવે છે.
આવે છે? હવે આવ્યો ત મારો. હા, બોલો મેમ હવે આવ્યો ત
હા, બોલો જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં.
હા, શું કાઈ નઈ જો બસ જો આ ફૂડ વેસ્ટ તો અત્યારે થાય છે, તો એના વિશે હું તો વાત કરતી હતી મારા બ અ બાયજુવાળા જોળે કે, એનો કરવું જોએ. અત્યારે બધા બોવ ફૂડ વેસ્ટ કરે છે.
હા, એ તો તમે બરાબર કીધું. અમે પણ આ ઘરમાં બધા આમ સાથે બેસીને બધા આવેલા હતા ગેસ્ટ આવેલા હતા. બ બસ આજ બધા બેસીને અમે લોકો વાતો કરતા હતા કે, આજકાલ હવે બધા આમ ફૂડ વેસ્ટેજ કેટલું કરે છે. આમ કોઈ પણ હોય લગ્ન પ્રસંગ હોય કે એમાં નેમા ને બધું કેટલું બધું ફૂડ વેસ્ટ કરે છે, બસ એજ અમે બધા સાથે બેસીને વાતો કરતા કર્યા કરતા હતા.
હા, સાચી વાત છે, ફુવા કોઈ ભી પ્રસંગ હોય કે અ બે જણાનું ઘરે જમવાનું હોય તો બધા લોકો કેટલું બનાવે છે બહુ જાજુ અને પછી વધે એ જાવા દે તો ફૂડ વેસ્ટના કરવો જોઈએ, બિચાડા અમુક લોકોને તો એક ટાઈમનનું જમવાનું ભી નસીબ નથી હોતું તો આપણે એ લોકોને જે ફૂડ વેસ્ટજ હોય તે લો ફેકી ન દેવું જોઈએ અને જે વ્યક્તિને જમવાનું નથી મળતું તે વ્યક્તિ સુધી પોચાડવું જોઇએ એવુ આપડે કરવું જોઈએ.
હા, એ તો તમે બરાબર કીધું. હવે ફૂડ વેસ્ટેજ કેવું હોય એ આપને કેટલો મતલબ આપણને નસીબથી આપણને ખોરાક મળે છે, નાને આપણે એને મતલબ કેટલું વેસ્ટ કરી છે ફેંકી દેવામાં આવે, તો એ કેટલું આપણે નુકસાન કરીએ છીએ આમ, બિચારા ખેડૂતો તો આટલી મેહનત કરીને ખેતી કરે છે અ નાજ ઉગાવે છે, ને એ લોકો આ પળના સુધી અહિયા અનાજ ઉગાડે છે ને આપણે આવી રીતે ફૂડ વેસ્ટેજ કરીએ, તો આપણને કેટલું આપણેે ખરાબ આવું બધું કરીએ છે, આપણા આજ કાલ તો આ વધારે વધારે પડતું જ થઈ ગયું છે ફૂડ વેસ્ટેજનું.
હમ્મ, બો બધા લોકો ફૂડ વેસ્ટ કરે છે ફૂડ વોસ્ટિંગ
એ તો છે જ હમડા ઘણા લોકો સુ કરે બજાર માંથી છે ને કેટલું બધું આમ અ જરૂર કરતા પણ વધારે એ લોકો ખાવાનું લઈને આવી જાય છે અને પછી એને, એને, એને, એનું કેટલું બગાડ કરે છે અને ફેકી દે છે.
હમ્મ, સાચી વાત છે
એ તો છેજ, હવે જોવો ને કેટલા બધા બધા લગનમાં કેટલી બધી પાર્ટીઓ થાય છે, સામાજિક કાર્યક્રમો થાય છે, તો એમાં એટલું બધું ભોજન બનાવવામાં આવે છે, મહેમાનો દ્વારા મતલબ આવી રીતે થાળીમાં ભોજન લે છે અને પછી શું થોડું બ, થોડું થોડું ખાઈ લે છે અને પછી બાકીનું એમને એમ ફેંકી દે છે, તો એ કેટલો બગાડ થાય છે ખોરાકનો.
તે બઉ બગાડ થાય ફૂડ વેસ્ટ જરા ભી ના કરવું જોઈએ, આપણા ભારતીય અન્નદાન, એ મહાદાન કહેવામાં આઇવુ છે અને અન્નને તો એક શું કેહેવાય અ ભગવાનના પ્રસાદ તરીકે આપ આપણે માનીએ છીએ તો, અ ક્યારે અન્નો બગાડ તો કરવો જ ના જોઈએ, આપણેે જેટલું જરૂરિયાત હોય ને, એટલું જ બનાવી અને જમવું જોઈએ અને વધેલું ફેકવું ન જોઈએ, જરૂરિયાત મંદો ને આપી દેવું જોઈએ.
હા, એ તો છેજ. હા એવું હોય, તો હમણાં બધા કેટલા બધા કાર્યક્રમો થાય છે તો એમાં એટલું બધું પેલું ફૂડ વધે છે, તો આમાં પણ એક મોબાઈલમાં એવું કઈ એપ આવે છે ફૂડ અ ઇંત તેમાં છે ને આપણે એને અ ઘરે બોલા વિને આપણે એને મતલબ એ પણ હોય કે મતલબ અ કેટલા બધા આશ્રમ હોય છે, તો આપણે ત્યાં સુધી એ ખોરાક પોહચાડી દીએ તો એ લોકો બિચારાનું પણ પેટ ભરાય છે એમ. તો તે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ, ફૂડ નો આપણે બ ગાડ જેટલો હોય તેટલો આપણે ખોરાક વે અ વેસ્ટ ની કરવો જોઈએ આમ.
સાચી વાત છે, વેસ્ટ ના કરવો જોઈએ, ફૂડનો બગાડતો જ ન જ કરવો જોઈએ, અત્યારે કેટલી મહેનત કરીને આપડા ખ પપ્પા છે કે, આપણા હસબેન્ડ છે, કે આપડા ભાઈ છે, બહુ મહેનત કરીને પૈસા કમાઈને આપણે એ શાંતિ વાળી જિંદગી કે આપણે ત્રણ ટાઈમનું વ્યવસ્થિત અ જે જોઈએ તે જમવાનું પૂરું પાડે છે, તો એ અનાજનો બગાડ તો થવો જ ના જોઈએ.
હમ્મ્મ. એ તો તમે બરાબર કેવો. અ દુનિયામાં જોવ ને આમ કેટલા ગરીબો છે કેટલા બધા મતલબ લોકો ભૂખા શુય જ ભૂખા સુવે છે એ લોકોને ખોરાક પણ નથી મળતો અને આપડે બધા જે હવે અમીર લોકો હોય જે પૈસા વાળા હોય તો તે લોકો જરા પણ આ બધું વિચાર નથી કરતા એટલો બધો ખોરાક ને અન્ન ન એટલું બધું બગાડ કરે છે ને થોડું આપણે વિચારવા જોઈએ કે બિચારા ગરીબ લોકો તો ખૂબ ભૂકા પણ સુઈ જાય છે તો એવું થોડું વધી જાય છે તો તે લોકોએ ત્યાં સુધી એ લોકોને ગરીબોને ખોરાક પહોચાડવો જોઈએ કે કોઈ છે ને દુનિયામાં આમ ભૂકું ના સુવે
સાચી વાત છે એવું કરવું જોઈએ જેના લીધે બધા લોકો કો શાંતિથી અ જમવાનું તો એટલીસ્ટ મળી શકે અને અ બેઝિક નીડ પુરી થઈ જાય એ લોકો
હા એ તો છે જ બિચારા આ અ મતલબ ખોરાક ના ઉત્પાદન માટે કેટલું બધું પાણી જોઈએ. છે જમીન ખાતર જોય છે કેટલો બધુ ઉર્જાને એ લોકો આટલી બધી મહેનત કરીને આ અનાજ ઉગાડે છે ને આપડે આવી રીત તે જરા ભી વિચાર ના કરી અને ખોરાક બગડે તો કેટલો બગાડ થાય છે.
હા સચી વાત છે. ખોટો બગાડ તો નાચ અને બગાડ થાય એ બીન સારું ન પીલે એ
એ તો છે જ હવે એક મતલબ આમ જો કેટલું અનાજ ઉગાડવા માટે કેટલું બધું આમ હજારો લીટર પાણીની જરૂર પડે છે અમે જમીનમાં પાણી આટલું બધું આપડ એ લોકો ઉપયોગ કરે છે ખોરાક આપણેે બધું ફેંકી દઈએ તે પાણી નો પણ બગાડ છે ખોરાક નો પણ બગાડ થાય છે હું તો મારા ઘરમાં છે ને બધાને મતલબ કોઈને પણ જોઈએ તેટલું જ હું પરસું છું એનાથી વધારે પરસું જોઈએ તો તમે બીજી વખત લઈ લો પણ પેલાથી જ વધારે આપીને પછી તમે તે ખોરાક બગાડો તો તે હું મારા ઘરમાં ચલાવતી જ નથી જેટલું જોઈએ તેટલું જ હું પરોસું છું.
સાચી વાત છે એવું જો હોવું જોઈએ ખોટો આપડે નો બગાડ કરીએ તો આપણા બાળકો એમમાં થી શુ આપણેે જ આપણેે ઉપયોગ કરવો જોઈએ. અને આપણા બાળકો ને ભી એ શીખવાડવું જોઈએ. જેનાથી એનામાં ભી સારા ગુણ વિકસે
હા તો પછી અ શાકભાજી છે ફળો છે આપણને જેટલા જરૂરિયાત હોય એટલા જ આપણે ખરુદ લેવા જોઈએ પછી એ વધારે સમય સુધી છે ને અ બગડી જાય છે પછી આપડે તેને ફેંકી દઈએ છે તો આપણને જેટલું જોઈએ બે દિવસનું ત્રણ દિવસનું આપણે એટલું જ શાકભાજીને ફ્રૂટસ લાવવા જોઈએ કે આપણે એને પાછું વેસ્ટ ના કરી શકીએ.
જોઈએ જેટલું નીડ હોય તેટલું જ આપડે કરવું જોઈએ.
એ
હમ્મ નાની ઉંમર થી જ આપણે તો આપણા છોકરાઓને આવી રીતે શીખવાડેલું છે કે જેટલું જોઈએ તેટલું ખાવાનું લેવાનું વધારે ખોરાક નો બગાડ ના કરવાનો અમે તો પરિવારમાં પણ બધાને એવું બધું જ શીખવાડેલું છે. અવે જોઓની સ્કૂલ માં પણ ફૂડ વેસ્ટેજ આમ કેટલું આમ અ સ્કૂલોમાં પણ હમણાં આજકાલ ફ્રૂટ અ કેટલા બધા અ ફંક્શનો થાય છે કેટલું બધું આમ મનોરંજન થાય છે તો એમાં પણ કેટલો બધો ખોરાક નો એ લોકો બગડે વધારે વધે છે, તો શું કરે છે પેલા આશ્રમને હોય ને ત્યાં સુધી એ લોકો પહોંચાડી દે છેસ, તો શું બિચારા એ લોકો પણ અ પેટ ભરીને જમી શકે છે.
હા સાચી વાત છે. અત્યારે એ ખુબ સારી અ વૃદ્ધાશ્રમ હો કે એ લોકોને જ્યાં આપળે કોઈ મોટું ફંકશન હોય કે અથવા ફંક્શન હોય તો ત્યાં એ લોકોને જે જમવાનું વધ્યું હોય એ કોઈ ફેકવું ના પડે. તો એ લોકો ફોન કરી ને ઈફોર્મેશન આપી દઈએે કે આટલા લોકો નું છે તમે લઈ જાજો એ લોકોને જોમવાનું મળી ભી જાય છે સરસ તાજું ને સરસ ને, અને આપડું ફૂડ ભી વેસ્ટ નથી થતું ને એક પ્રકારે આપડે શું અન્નદાન કર્યું કેવાય, એ ખુબ સારું કેવાય.
હા એ તો તમે બરાબર એકદમ, સો ટકા એકદમ સાચી વાત કીધી હવે, ખોરાક મતલબ આમ ખોરાક જ નથી એ છે ને ખોરાક નો એક-એક દાણો આપણા માટે કેટલું અમૂલ્ય છે. તેને બગાડવાના બદલે આપડે તેનો છે ને સદ ઉપયોગ કરવો જોઈએ આમ ખોરાક છે ને આમ તો ખાલી પેટ જ ન થી ભરાતું તે આપણને શરીર ને ઉર્જા આપે છે. આપણું આરોગ્ય પણ કેટલું આપણું જાળવે છે. આ પણને જીવનમાં આપણો અ ખાવાથી આપણી જીવનનું પણ આમ અ કેટલું ટકાવી શકે છે. હવે ખેડૂત બિચારા દિવસ રાત મહેનત કરીને અનાજ ઉગાડે છે. આ તે-તે આ ખોરાકના એક-એક દાણો કેટલો મૂલ્યવાન કહેવાય છે આમ તો આપડે તેનું અનાદર ન કરવું જોઈએ આપડે તે ખોરાક નો બ ગાડ ના કરવો જોઈએ તે આપણે જીવનમાં ખુબ ધ્યાન રાખવું જોઈએ આમ.
સાચી વાત છે અત્યારે અનાજે એ ખૂબ જરૂરી અને બેઝિક નિડ છે તો એનો બગાડ તો સાવ ના થવો જોઈએ. હા. અને આપળે આપળા છોકરાઓ આવનારી પેઢી ને ભી આ શીખવીએ એવી પ એવો પ્રયાસ આપડે કરીશું. કે અન્ન અન્નનો બગાડ અ
ના કરવો જોઈએ બસ હા એ તો છે જ બરોબર ચાલો કઈ નઈ મળીએે સારી શિક્ષા આપીએ આપણે આપણા છોકરાઓને ચાલો
હા સાચી વાત છે ચાલ મળ્યે